હલો.
હા હું
હમ તું શું
હમ ના જ બીજું?
કઈ નઈ હમણાં પેલું માર્કેટ માં ચાલ્યા કેપ વાળું ખબર છે તને? અ ફોર એવર કંપની?
ફોર એવર હા એતો કેટલા વર્ષની ખબર મને.
ત્રણ ચાર વર્ષ ની ખબર કોઈને નઈ ખબર ઉઠી ત્યા ખબર ત્યાર નઈ ખબર.
કોરોના વાળું ચાલુ થયું
હાતંની મતલબ બહું આગળનું છે મને એક વાર આવેલું મેં જોયલું કે એમ આપડે વર્ક ફ્રોમ હોમ કરી શકીએ. કમાઈ શકીએ એમ. હમ.
કેવું લાગે તો તને એ તેટીમાં કેવું છે એમ. જોડાવા જેવું છે કે?
એટલે અવે એટલે પેલુ હું કે એકદમ મને એના પર ખબર નહી મળે કે હું છે ને હું તે. પણ બાકી મારે ફ્રેન્ડ ને બધા કરતા કમાયા કરતા છે દસ બાર આઠ દસ બાર પંદર એવા બધા કમાયા પડે મહિનાના. હવે જેને નોકરી કરવું જ નથી
ત્યાં હવે જે જેટલું જેટલું મળે તેટલું એમ જેટલા ટાઈમધ ચાલે તેટલા ટાઈમ જે નોકરી કરવા માટે ચાલી જ જાય કે નહી
હા ચાલી જ
ચાલે કરી જોઈ ત ચાલે પણ એટલે મેતા ની કરું એ પણ
પણ એમાં હું કે આપડે આમ એ એ લોકો ના પ્રોડક્ટ લેવાના હજાર ન ઉપર
કમ્પ્લસરી લેવાના?
હા
એ લોકો ના પ્રોડક્ટ ઓનલાઈન આવે કે
હા ઓનલાઈન આવે
આપણા ઘરે એટલે હજાર ના ઉપર હજારના પર આપડે કમ્પલસરી લેવાના એમ
હા
તો પછી હજાર ન પડે એટલે આપડે લીધું એટલે આપડે એમાં જોઈન થઇ જવું ને
હા આપડે જોઈન થઈ ગયા પછી આપડે એક જને જોઈન કરી તો આપને બે હાજાર મલે એવું કઈક
હા એવું કઈ છે એટલે લોકો હાટે બઉ પેલું કરવાનું કે મનાવા મનાવી અજી વા કરવારનું બધાને
હા
બાકી અમારે સ્ટાર્ટિંગનું છે ને એટલે આપડા બાજુ બધી બહુ ઓછી છોકરી કરતી છે. એક ચીકીવાડીમાંથી તે દિવસે ફોન આવેલા હતા મને.
કરે.
હા, થઈ ગયેલા હા. પણ હજી આખી ઈંગરાજમાં આપણે છોકરી મલી જાય તેવું છે. એટલે, તું એટલે એમાં હવે કરવાનું હોયને તો કરી કેમ કે હવે બધી છોકરી બઉ બધી એવી છે ને જે ની કરે તે એ લોકોને તું કન્વેન્સ કરે તો એમાંથી એક બે માની જાય તો કમાણી.
હા જો અવે એમાં હુ કે.
એ વસ્તુ એક તો પ્રોડક્ટ લેવાનું. પ્રોડક્ટ કેવા નીકળે ની નીકળે.
કે આપડે આ યુઝ કરવાનું.
યુઝ જો કરવાનું.
એટલે યુઝ કરતા જ આપ
પછી આપડે બીજાને કન્વિન્સ કરવાનું હે ને.
ત્યા આ પ્રોડક્ટ લેવો. એમને પછી મીટિંગને બધું અટેન્ડ કરવાનું તે શું આવે? મારી ફ્રેન્ડ કરી દેવું. તે ત્રણ ચાર મહિનાથી ઘડીયા કરે, ત્રણ ચાર મહિનાથી.
જગમાં જ પાછું સુપરવાઇઝર બની જાય ને બધું દેવતા.
હા, જરાક વારમાં છે ને જરાક વારમાં બની જાય. એ માણસને એડ કર્યા હોય એટલા એટલે
હમ.
હમ. તારો અવાજ જરાક સ્લો આવતા છે.
એવું કે? ઓકે.
જો આવી આગળ એમ.
નેટવર્કની પકડે?
હ, એ તો મને તારો વોટ નથી ચાલતો.
હા, એટલે મને એમ જરાક ડીમ લાગ્યા કરે.
એવું કે? બધા મોહમ્મદ તો કરે આત્મા
હા હા હા. હવે, તો હાજા આવા લાગ્યા હમ.
ના એમાં છું બાહર ઉભી રહેલી હતી ને એટલે, પવાન બો લાગી ગયો અમારા સાઈડ પર.
હા તઈ તા આવાય જની ઊડી જાય તેવું.
બહુ ઠંક લાગતું હોય હમણે ત્યાં.
એ હા.
બહુ ઠંડક લાગતું હોય ને?
ઠંડક તો લાગે વળી, પંખો એમ. કેમ? એે લોકો
હમ.
કે એટલે મારી કડિયા કરતી મને, મને કેટલું કે તું કરવાની હોય, ત્યારે મે તને સમજવા એમ કરીને કીધેલું મને પછી મે કીધું ની. કરવાની મે કેમ કે પછી એ બધું લોકોને મનાવ્યા કરવાનું એ બધું પ્રોડક્ટ ને એ બધું યુઝ કરવાનું ની મજા આવે.
હમ મજા આવે તેનો સવાલ નઈ મળે આપડે યાદ કરવાના માણસને બરાબર પછી બે માણસને યાદ કરવાનું હવે કોઈને કોઈવું જથી એનાથી ખાઈ નહી એ
હમ.
ઓરથી જવાના બરાબર નહી નને એમ કે મારો રપિયા
એટલે જે નોકરી ને કઈ બી કરવા માંગી ને કઈ બી એમ જે નોકરી કરવા માંગતા હોય ધંધા કડવા માંગતા હોય કઈ બી ઘડવા માંગે ને તે માણે માટે એ વસ્તુ બનેલું નહી મળે એમ.
હા.
જે માણસ એમ વિચારલું જ નહી કે કણા કે હવે એમ લગ્ન કરી લગ્ન કરી લેવુ આમ કઈ નોકરી બી નહી કરવાની હોય ધંધા બી ની કઈ પોતાનું કઈ હોય જ નહી કે અમારે કરવું છે, એવું કોઈ વિચારે જ નહી હોય ને ટેને ચાલી જાય.
જેટલું મયલું તેટલું બાકી જે હા જેટલું મયલું તેટલું જા‌ અટકી ગું તા અટકી ગયુ આમ બી કરવાની નથી ઉઠી તા થોડા ઘણા કમાઈ લીધા પ ચી પચા એમકે વધા લીધા ને એક બે લાખ કમાઈ લીધા પણ હવે જે મારે નુ ડ્રીમ હોય કે મારે નાના મોટા બી કઈ ધંધા કરવા છે કે નોકરી કરવી છે, દસ બાર હજાર ની બી કરવી છે, તો તે માણે માટે એ વસ્તુ નહી બનેલું મલે એમ તેને પહી તે વસ્તુ ફોકસ પડે ને કે હાજુ પડે. ભલે થોડી લેટ થી કમાણી થાય પણે લાઈફ ટાઈમ મારે થાય કે નિ એ વસ્તુ
હા હા એ
વગરનું.
મને એદાડ મા પ્રેન હા?
એવા પૈસા ની જોઈએ જે કામ કરી આપે જોબ જયા કરવાનું મને કઈ પાંચ મળે તે આમ કઈ પ્રોબ્લેમ ની મલે.
હા ભલે લેટઠી મલે બટ એ મેહેનત ના હલે ને ત આપને કદર બી ઠાઈ દમ ને મહેનત ના લઈને એમ લાઈફ ટાઈમ કામ બી લાગે તેવું એવુંટ પછી કેટલુંક કામ લગવાનું અમનેં ચાલે એક બે વાર એક બે મહિના એક બે વર્સ પછી હું કઈ નહી એમ.
કઈ એ તો કદાચ પે એ બીજાને ગવાની કમાતી ચાલે કદચ મહિલોના પાત્રીસ હજાર એમ કમાય એમ ટિ છે નામ બર યાદ
એ એમાં કે ફાળવમાં? ફોડવેર મને.
ફરેવરમાં હ પાચ્રીસ હજાર મહિના ના પગાર.
હા તે એતા સિક્સ સીસી સી સી ને ફોર સીસી નેવું બધુવ દઉં.
હા હા એવું આવે છે. મે તે જ જયન્ટ થવા કર્યું પછી મને પ્રોડકરી વાત ની ગઈ. ચલ્લે પ્રડક વાતીગ, બરે વા છોટ એમ કઈ કામ કરવાનું છે ફોન પે તમે કરી લેજો એમ.
હા પણ એવું વર્ક ફ્રોમ હોમ બીજું બધું બી કામ
હા મરા મનમાં દવું હતું કે વર્ક ફ્રોમ હોય એટલે કદાચ કઈ ટાઈપ કનું હોય ને કઈ ફાઇલ બનાવીને મોકલવાનું હોય. એ બુડું હોયા મુંબઈ ગવા. પછી એ મારે ભલું કીધું એટલે પછી ના મારી દીધું.
હા ને પછી કંટાળી જાય માણસ હવે રોજરોજ ના જ મને લાગે કોઈને ને કોઈને વાટ જ કર્યા કોણ લઈ તેમાં ઈ લે તે લે.
હા મે આપને હું વાત કરવાનું તમે ફ તો ભૂકત લગ
ને મજા બી નઈ આવે ઈ કન્વીિન્સ કરી આવવાનું કે ભાઈું લ ઈલે એમ ક બન નિ હજુ લાગે ત આ એક દા બે દાણા કે ડુબા આખી ટાઈમે થોડી ઉકડી એ બધું ની પડવાનું આપડે જીબલ ના માણે થોડાક ટાઈમ એટલે એવું બધું કન્વિન્સ કરવા ની મજા નહી આવે એમ. એ ન કરતા આપડે આપણું વસ્તુ કોઈને એ લે એ લેતા હજુ બીજા. આપપણ ખબર બ નને કે હું તે.
હા એમ નઈ એટલે મજા નની આવે મેને કહ્યું ન મે મને એમ કે પેલે મેમ સમ કે વર્કફમ હોય એટલે આપે લેપટોપમાં કે કામ કરે.
હા.
તે ટાઈપ ન હું એ કઈ આમ. પછી મ લાસસ્ટમાં એકમ લાસમાં તું કે પ્રોડક્ટ લેવામ છે ને એમ તેમ. વછ મને મળ ક કદી મ આપ કેિ રવાત દેગરીવા ચ જ
હમ. મને બી મને નેહા કેટલું હતું કરવાની ત મને સમજાવ. માગરું નઈ જા નઈ મેર જો માડે મેંને ખૂબીધું તને ગે ભાઈ મે ગેલી. આગ તો જોોની મળતા ન થી જ કરવું મે કરું જે બી કરવું છે ને મારે મારું પોતાનું જ કરવું છે બીજું કઈ નહીં. ભલ ગમે એટલા પૈસાા હોય ગમે એટ મેંમાં તો નથી કરું એમ કેઢોલું. હ મને ત્રણ ચાર દિવસ પૈકીીી વાલે મ ફોન આલા એક છોકરી ના કે તું કઈ કરતી જ છે હમણાં કે તું કોલેજ કરું. તો અમારી ફ્રેન્ડ કઈ ખેતી છે કે ઓનલાઈન કરવાનું છે તો છે છેમેં કધો નની મેં કધો ની ચ્છા મળ મળરીતા મગર ત્યા એ બ રુંઊ થાય એમકીટું
હા કો ફ મારીકડવાનું
એીધા છે ને હા જે વિચારું ચાલ જાય બાકી ભણતા હોય ને ટીન બડાતા એવું રો નહીં મેર પડે
એ વિડીયો બતાવે છે પોલીસ દ્વાળા અને પોલીસ પણઈ તેને બા ન બતા
હા. હા પેલું મીટિંગ મીટિંગને બધું ક લે કરે છે.
હા એ બધું કરે છે.
એ મિટીંગને બધુંહીં પોતે વિડીધ બનાવેગ કે એ તો ઘ કતાાલી જાય તો કામટ
ના એ લોકો હું એક વિડીયો બનાવી લ યુટ્યુબ પછી યુટ્યુબ મૂકેલ રે પછી તે આમ ખબર છે ઓનલાઈન આપ ક્લાસ લઈ
હા.
કે ટ્યુબકી મીટંગમા આપકું બી યુટ્યબ ભી દેને ગયા
હમ તમારી ફ્રેન્ડ બી કઈ સુપરવાઈઝર બની ગયેલી છે એવું બધું. ડક આજે પેલું બને. જઈ શીશી કાલે બહા બમડ ર તું તું શીશી. પપ ત્રી સી સસી ફોર સીસી સિક્સ સીસી. સુપરવાઈઝર એમ ડાયરેક્ટ દેવી દાણામાં જ એવ જિંદગી મારે ઘસાઈ ઘસાયને. કીધ કોણ એટલા જલ્દી ઉપર આવે.
એ તો. આમ મે કામ જે કરતા છે નેર કમાય છે.
હમ. સાઠના ઉપર કે.
હા.
હમ તે એતા થાય એદ કમાડા. રમાઈ લે એમાં આપડા જમાનું એની. પડે ને જેને બડુંમ પડલા નની હો.
મારાથી મારા જોઈનંગ થાય કોઈ દિવોસ ન થાય.
મારા થી કોઈ દાણ થાય માથી આજી મેં કોઈ મારે ને તૈગવાનું દણા ન. એવું આવડે નહી મ એવડા. એમ તો મને એલ આઈસી માં બી એજન્ટ બનવા કીધું જ કે ન કધું ભરાય નહી થાય મારી. પેલા કેટલા અવડતા છે મને એલાયજન બન હે.
નાહી ન તમેથી પછ વાત.
કોઈને કહેવાનું ઈ વસ્તુ છે એમ છે તેમ છે. નિનીમર પડે.
રીક પડે એ તો કઈ હાર ન મળે પણ.
આપડે પોતે કરી્યો હું ી ઠીક પછી બીજાને બી કહેવાનું. આપડે ફસાને બીજાને ફસાનું એવું થઇ જાય ને ત.
હા. ફસેલા જ છે ભાઈ એ કરે ને તો આપણે ફસેલા જ આપડે પાછ બીજા ને ફસ. એ લોકો ન શું કે એ લોકો પ્રોડક્ટ વેચાય ગ તો એવી રીતના પ્રોડક્ટ વેચાયમ.
હા એ એ વસ્તુ ત મને ખબર ત્રણ ચાર